ભાઈ અવાજ આવે છે?
આવે છે, આવે છે, બોલો, બોલો સાહેબ.
બોલો તમે ક કેવું છે? ઘણા દિવસે એની આજે વાંચ થી આપણા જોડે
અરે આજે તમે ફોન કર્યો ખુબ આનંદ થયો, મજા આવી આજે તો. ઘણા દિવસ પછી ફોન કર્યો. ક્યાં હતા આટલા દિવસ? ક્યાં ગાયબ થઇ ગયા તા?
અત્યારે આમ ગેલો કાણ કે અત્યારે આપડી વાડી છે ને એના પર આંબા રોપેલા છે, તે એનું શું અ થોડુંક કામકાજ અતુ બધું બાઉન્ડ્રી કરવી, આંબા રોપવા, બધું એની મેપ તૈયાર કરતો તો કે એક વાડીમાં કેટલા આંબા આવશે આ તે બધું એ ગણતરીમાં જ હતો, અત્યારે દસ પંદર દિવસ ગામ જ હતો.
બરાબર, બરાબર, તો કેવું છે ખેતીવાડી કેવું ચાલે છે?
ઓ ખેતીવાડી ચાલ્યા કરે મહેનત માંગતું છે પણ એની આમ ધીરે ધીરે ચાલ્યા કરે
સારું છે, સારું છે, અ ખેતીમાં તો મેં સાંભળ્યું છે હમણાં બે ત્રણ દિવસ પેલા વાવાઝોડું ને વરસાદને એવું કાંઈ નુકસાન આપડે ખરું?
હા થયેલું છે ને આપણે બી થયું ને, આપણે શું હતું કે પેલા બાઉન્ડ્રીમાં થંભલા નાખેલા ને એ વાયરિંગ કરવાના જ હતા, પણ અત્યારે થડું વાવાઝોડું આવ્યુ ને તો બધા થંભલા આમ થોડા નમી ગયા પડી ગયા કોઈ તૂટી બી ગયા, તો એના માટે જ રિપેર કરવા ગેલો તો મેં કીધું ન પત આપડો ભાઈ છે એ બધું કરી જ લે, પણ આ હતું થોડુંક અઘરું એટલે પછી શું હોય મને બોલાયું કે તમે શહેર થી એક વાર ગામ આવી જાઓ, આપણે જોઈ લઈ કેમ થતું છે તો શું સારું રે એમ, કાણ કે એને આ વસ્તુમાં અનુભવ ઓછો આ થંભલામાં ને એ ખેતી જ કરતો છે વર્ષોથી
બરાબર, બરાબર, હ એ તો છે થોડું ઘણું હવે કુદરતી નુકસાન તો થવાનું છે, અવે એમાં આપણેે બી કુદરત સામે લાચાર છીએ શું કરી શકીએ?
હા એટલે જ ને હવે એનામાં તો આપણા પર કાંઈ રેય ની, આપણા હાથમાં છે જ ની, હવે ખેડૂતની તો કમાઈ કુદરત પર ને એના પર જ ચાલે નસીબ ને કુદરત કહીએ આપડે એક વાર કાણ કે મહેનત તો બધા ખેડૂત કરતા જ છે, પણ કોઈ સફળ થાય કોઈ સફળ ના થાય
હા, એ છે, કોઈ વરસ સારો પાક જાય, કોઈ વરસ થોડોક નબળો રે એટલે એ થોડું ઘણું રેવાનું જ, બાકી તો ખેતીમાં આમ જીવન સારું છે, મહેનત માંગી લે રૂપિયા પણ છે, અમુક વખત અવે ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે, સરકારી સહાય પણ ઘણી છે, સરકાર પણ એવી ઘણી મદદો કરે છે ખેડૂતોને ઊંચા લાવવા માટે એટલે એ થોડીક એવી સહ સહાયો છે અને એની મદદ લઈએ તો ઘણું સારું એમ
અરે કરો તમે દસ ટકા ફ્રી જાવ, કારણ શું ખબર હે કે એનમાં એક તમારા પાંહે પૈસા થોડા ગણા હોય હાથમાં નઈ તો સરકાર થોડા ઘણા આપે, પ્લસ તમારા પાહે એની મજૂરની સુવિધા હોય થોડુંક તમે ગણતરી કરી લો આટલે એ ખેતરમાં આટલા મજૂર જોઈશે જ આપણે ને મ શીનરીઓ ને સારા માની, તો તમને કશું વાંધો જ ના આવે, ખેતીમાં ઉકરી જ જાવ કાણ કે આ ત્રણ કારણે ખેતી નબળી પડે, ચોથું આપણું એની વાતાવરણ કહી શકાય. પણ આ જો ત્રણ કારણ આપણા પાયે હોય તો તો ખેતી સારામાં સારી છે.
હ વાતાવરણ તો એ અવે કુદરતના હાથમાં છે ને તમે કીધું તેમ કુદરત અને નસીબ સામે તો બધા લાચાર છે, બીજું કે બીજું તમે જે ત્રણ સાધનો કીધા એ વાતમાં તો હું માનું છું હમણાં મજૂરોને એવી એટલી બધી તકલીફ છે, લો કો કામ કરવા નથી આવતા બોલો અને બીજું કે અમણાં અમે સાંભળ્યું છે કે ટ્રેક્ટર ને એવા કોઈ સાધનો લઈએ તેમાં ગવર્મેન્ટ સબસીડી ને એવું પણ આપે છે, વાત સાચી છે?
હા, એનામાં તમે ખેડૂત પદવી હોય તો ગવર્મેન્ટ તમને ટે તામાં સબસિડી આપે, પ્લસ તમે એની હવે જુઓ આપડી વાડીઓ હોયને જંગલી જાનવર બહુ આવતા હોય, પછી તમને એની અ ખેતરના આજુબાજુ બાઉન્ડ્રી જ કરવી હોય એનામાં સબસિડી આપે. પ્લસ એનામાં બઉ બધી યોજના છે સરકારની, આ તો આપડે ખબર નથી મેં અત્યારે પેલી બાઉન્ડ્રી કરાવી ને મેં સરકારી યોજનામાં કરાવી, એનામાં મને પંચોતેર ટકા જે લઈને સાઈઠ ટક સબસીડી મયળી.
હા, હા એ તો ઘણું સારું છે. ચાલો એના લીધે થોડો ખેડૂતોને ટેકો તો થઈ જાય, આમાં શું છે સરકારની મદદ સિવાય કશું ના થાય હવે આ સમયમાં, કારણ કે સામે ઉત્પાદનની માંગ એટલી બધી વધી ગઈ. હવે ખેડૂતોને ભાવ નથી મળતા મેઈન તો એ પ્રોબ્લેમ, સામે ડિમાન્ડ એટલી બધી છે તો પણ ભાવ નથી મળતા એનું કઈ કારણ ખરું? તમને કઈ ખબર એવી કઈ?
એનામાં શું છે ખબર હે કે હવે અમુક એની ભાવ તો એની શું છે ડિમાન્ડ છે. તો ભાવ તો મળવા જ જોઈએ, પણ એની અમુક એની જે વચ્ચે બેહેલા હોય ને એ લોકો સર કારને કમા ખેડૂતને કમાવવા નહી આપે, સરકાર પાહે તો બરાબર ભાવ લઈ લે પણ ખેડૂતને કમાઈ નહીં આપ કમાવા નહીં આપે, વચેલા બેહેલા છે ને એ લોકો. એના કારણે ખેડૂત નબળા પડતા છે. નખો તો ખેતી વસ્તુ સારી છે, કારણ કે આપડી જમીન છે, આપણે જેટલું મહેનત કરશું એટલો પાક ઉગાવો હોય ઉગાવી હકશું આપણે, એટલે ઈ વસ્તુ સારી છે.
હા, હા બરાબર
અત્યારે જુઓ મેં હમજી લો ને દસ એકડમાં એની મેં હ એક હજાર
એક હજાર પ્લસ આંબા નાખ્યા મેં અત્યારે.
બરાબર-બરાબર.
એક આંબો વીસ ફૂટ દૂર અને આ બાજુ વીસ બાય વીસ ફૂટ દૂર. એટલે હવે એ આંબાને મને પાંચ વર્ષ સુધી હભાળવા પડશે, એને મોટા કરવા, કોઈ આંબા સુકાઈ જાય તો એને પાણી દેવું, નવો આંબો નાખવો, પછી એને નમવા ના દેવો, અને એ એવી રીતે એને કોઈ નનકડી ઘણી જે દેખભાલ હોય ને આપણેે કરવી પડશે. પણ પાંચ છ વરહ પછી એની જે આંબો મને કમાઈને દેસે ને એટલે હું અહીયાં ઈ નથી કમાતો ખેતીમાં.
ના, ના એ તો વાત તમારી સાચી છે. એટલે આંબા નાખી એટલે કલમ છે કોઈ જાતની હાફુસ કેસર એવી કઈ કેરી
હા, હા કેસર છે. કેસ સર આંબો છે, એનામાં મેં એની એક હજાર પ્લસ આંબા નાખેલા છે, ને પ્લસ સાઈડમાં એની બે ખણ ઈકર વધેલી એનામાં ચીકુ નાખેલા છે, ને ડાળમ છે થોડાક.
બરાબર-બરાબર. ના, ના ફ્રૂટની જે ખેતી છે ને તે ખુબ જ સારી છે, ફળોની ખેતી. અમારા અહીંયા ઈલાકામાં પણ આંબાને, ચિકુ ને એવા ઘણા બધા ખેતરો આવ્યા આજુબાજુ, આ ઈલાકામાં જે ખેતી મતલબ આંબાને એની જે ખેતી કરે છે ને તેનો જે ફળ થાય છે ને તેની ખૂબ જ ડિમાન્ડ હોય, એટલે આ ધરમપુર થી લઈને આ બાજુના એકેય દક્ષિણ ગુજરાતના એરિયા છે ત્યાં ખેતીમાં આંબાની જે એની ક્વોલિટી હોય ને તે ખુબ જ સારી હોય એટલે હમ હવે તો ત્યાંની પણ તમે કયો છો ને ત્યાંની પણ ખેતી અહ આંબાની કેરીઓ એકદમ વખણાય, લગભગ ગયા વર્ષે કે તે અહ બારસો થી પંદરસો રૂપિયાના ભાવે લીધી હતી આ વર્ષે તો ભાવ એના થી ડબલ જ થવાના છે, કારણ કે ડિમાન્ડ બહુ વધી જવાની છે તમારે ત્યાંની કેર અહ આંબાની કેરીની.
હા અમારી કેરીની આંબાની બે-બે હજાર રૂપિયા મળે વેચાશે, તમે જોજો ને કારણ કે ડિમાન્ડ એવડી છે ને માલ નથી. ને જોજ ચોમાસો આવી ગયો ને માલ પડી ગયો તો તો હજી ડિમાન્ડ વધશે. ચોવીસો રૂપિયા થઈ જશે મણ ની કિંમત.
હા ને આ વખતે કેરીનો પાક ખુબ જ ઓછો થયો છે. આપડા અહીંયા વેધર જ એટલું બધું ચેન્જ થઈ ગયું થઈ ગયું છે ગ્લોબલ વોર્મિંગ ને ક્લાઇમેટ ચેન્જ ના લીધે એટલી બધી તકલીફો છે તમે વાત જવા દે. હમણાં આ વખતે તો હું કહું ને તો મારે સ્વેટરની પણ જરૂર નથી પડી. ઠંડી તો હતી જ નહી એમ કયો ને તો પણ ચાલે.
બરાબર, પણ જુઓ ને અત્યારે હું અહીંયા તો આપડે કમાતા જ છે, પણ હવે મેં કીધું આપડે એગ્રીકલ્ચર લાઈનમાં જ હાથમાં જવું જોઈએ. હવે અમારી બાપ દાદા ની ખેતી હતી તો પછી એનામાં શું કર્યું કે વાડી હતી ને દસે ઈકડ એના અમે ફ્રૂટમાં કન્વર્ટ કર નાખી ને હવે બધું એની ફ્રૂટ આઈટમ ને ને એનામાં ટોટલ માલ એક્સ એક્સપોર્ટ થશે, બહારના દેશમાં જશે. કારણ કે બહારના દેશમાં ભાવ સારો મળે ને ઈ બધો માલ લેતા જાય એટલે આપણે કાઈ ઠેકા પર રાખી દીધું. દસ ઈકડમાં જેટલા ફ્રૂટને થયા આપણે અંદાજે કહી દઈ પાંચ લાખ, દસ લાખ, પંદર લાખ, પચી લાખ, ત્રીસ લાખ જેવી કિંમત આવે આપણે ઉચક મૂકી દેવાની, બધું તોડી જાય આ કરી જાય બધું બાર વાર જ કરી જાય, આપણે કાઈ મહેનત ની. એવું અત્યારે બહુ બધા કરતા છે.
હા એ વાત સાચી છે તમારી. હું અમારે અહિયાં એન આર આઈ આવે છે ને એ લોકો ને ઘણી વખત મુલાકાત થાય તો હું વાત કરું કે એ લોકો શું છે કે હવે આ સિઝનમાં એ લોકો ગરમી જેમ થવા ને એમ નીકળવા માંડે, અમે કેજ્યુઅલ મતલબ મળતા મળતા વાત કરીએ કે થોડાક દિવસ રોકાઈ જઉ, કેરી ખાઈને જાવ અમારી ભારતની. તો એ લોકો કેહે છે કે ત્યાં પણ મળે છે ને, મેં કીધું શું વાત છે? એમણે મને એમ કીધું કે અહીયાંથી જ એક્સપોર્ટ થાય છે. ત્યાં એ વન ક્વોલિટી નો માલ આવે. થોડીક, થોડીક ની ઘણી મોંઘી ક્યો પણ અહ થોડી ઓછી ખાઈએ પણ ક્વોલિટીમાં તમને કોઈ કોમ્પ્રોમાઈઝ નહીને વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ ને સારી મળે, ને ત્યાં એકદમ ખાવાની એટલી આમ મજા આવે ને અહિયાંની ભારતની જે કેરીઓ કેરી તો બીજે પણ થાય છે, મલેશિયા થાઈલેન્ડ બધે થાય છે, પણ જે ભારતની કેરીની જે સ્વાદ ને સુગંધ છે ને તેને તેનાથી આમ દિલ ખુશ થઈ જાય આમ મન ભરાઈ જાય.
હા એટલે એનામાં શું છે ખબર હે, બધા દેશમાં થાય છે, બધા દેશમાં બીજ એ સેમ વપરાય છે, પણ બધા દેશમાં પાણી સેમ નથી, એટલે પાણીમાં ફરક પડે, એટલે સ્વાદ એના લીધે વધતો હશે.
હમ, આપડે અહિયાં શું છે કે ગરમીમાં કેરી થાય છે. કેરીની મેન સિઝન જ ગરમી છે, એનું જે ફૂલ આવે ને તે ફૂલ ઠંડીમાં થાય. ઠંડીમાં એના ફૂલ આવે ને, જેમ ગરમી વધતી જાય, તેમ એના ફળ થતા જાય અને ફળ ને ગરમી લાગે એટલે એની પાકવાની નેચરલ પ્રોસેસ છે. હવે એ નેચરલ પ્રોસેસથી જે પાકે ને એ વસ્તુ એકદમ સ્વાદ ભરી અને મીઠી હોય. એનામાં તમને ખાવાની પણ મજા આવે ને તમારા શરીરને પણ નુકસાન ના કરે.
હા, એટલે જ ને એટલા હારુ, અત્યારે હું અહીંની આંબા રોપેલા જ છે તે હવે એની થોડાક મારા ફેમિલી માટે, થોડાક અહીંની આપડા ગામ જે જેને લોકોને જોઈતા હશેને, બીજા બધા તો એક્સપોર્ટ જ કરવાનો છે કારણ કે ત્યાં જે એક્સપોર્ટ કરવાનો છે ને તે અમારા ફેમિલી વાળા જ છે. ત્યાં એની તે દુકાન ત્યાં ચલાવે. આપડે અહીંયા દુકાન કેવાય, ત્યાં જનરલ સ્ટોર હોય, મોલ ટાઈપ નો હોય, ત્યાં બધું કેરી ધનિયો, પુદીનો અને બધું શાકભાજી ન એવી રીતે ફ્રૂટ નું વેચતા છે. એટલે બધો માલ મારો તે લઈ જાય છે, એટલે મારો અઈંયા નું થસે, પછી ડબલ પાઇ, ડબલ આવક, ડબલ થઈ. ગીને મારી.
હા એ વાત સાચી જ તમાર, ચાલો તો, હું એ બાજુ કોઈ વખત આવીશ, તો તમને રૂબરૂ મળીશ ત્યારે નિરાતે વાત કરશું.
ચોક્કસ, ચોક્કસ, તમે એકવાર એમ કરો, આપડે તમે મારા ગામે આવો, હું તમને ફળ વતાડું, આંબો વતાડું, ને નવી નવી આઈટમ બતાવીસ, તમે આવો, આપણે રૂબરૂપ જઈશું ત્યાં.
હા, રૂબરૂ જઈશું. મને પણ જોવાની ખુબ જ ઈચ્છા થઈ, એટલે એક વખત મળીશું તમ
ચોક્કસ, ચોક્કસ, ઠીક છે. આવજો, તમે યાદ આપજો બધાને.
ઠીક છે બંધાને, ઓકે, હા.